હેલો બોલ કેમ છે
માજામાં તું કેમ છે
હા મેં પણ મજામાં જ છું.
બો દિવસ બાદ યાદ કયરી છે ક્યાં હતી?
કા નઈ અહયા જ હતી.
નઈ મને લાગે તું ભૂલી ગઈ એટલા માટે કોલ કયરી ચલો હું યાદ કરીશ.
રીતે ભૂલું યાર હમણાં તો કોલ પર વાત કયરી તારી સાથે તું પણ કઈ પણ બોલે છે ભૂલી જાય છે શું
મજાક કર્યા કરું યાર
હા એમ બસ પ દો તી બે ત્રણ મિનિટ બેસું છું પછી તને લાગે છે કે બો દિવસ થઇ ગયું છે.
બો એક બે દિવસ ફ્રેન્ડ હાતો વાતો ની કરીએ ને તો બો દિવસ થઈ જાય એટલા માટે બો મહિના થઈ ગીયા
હા તે તો બરાબર છે.
તને ખબર છે મારી એ એક ભાઈ છે મારે માલા પપ્પા ના દોસ્ત ના તો એ ત એત એની ફેમિલી એ ગાવ ગેલી હતી ને એના રિશ્તા લાગી હતી તો એ લોકો ઇંગેજમેન્ટ કરેલા ગયા હતા.
હા એવું કાંઈ અહ કોણ જે આ જે તારા ભાઈ છે જે ફેમિલી ફ્રેન્ડ છે એને
હા એજ એજ એની બેન નો એ મોટી બેેન છે એનો અહ ઇંગેજમેન્ટ કરેલી ગયા ગયા હતા એ લોકો.
હા આ એ થઈ ગ્યું બધું એ ઇંગેજમેન્ટ વગેરા
હા થઈ ગ્યું એ તો કેમ કે સામે સામે ની કરે આ લોકો તો અહ કેમ કે ફેમિલી આવું થોડું અલગ ટાઈપ છે એટલા માટે અલગ અલગ કરીયું એ સારું છે બંને લડકા પણ સારું છે.
એમ ત્યાં એમ એમાં શું એ એ લોકોને સામે થી કરવા જોઈએ. હમણાં તો જમાનો ચાલે છે. પાયા પછી તો મેયડા હશે ને એ લોકો
ફેમિલી લોકો એવું જ ને એમ ફેમિલી લોકોને પ્રોબ્લેમ થાય ને સામે નહી કરી દે
હા એ ફેમિલી વાળા ને બહુ પ્રોબ્લેમ હોય છે રહેવાનું છે છોકરા છોકરીને સાથે અને પછી એ લોકોને બો પ્રોબ્લેમ હોય છે.
ની એનું અપ થઈ ગયું બધું સારું એ ફોટો વોટો મોકલી હતી મે હું તને મોકલીશ થી એ તો આજે એક ગાડી બેઠે છે ફિર આવશે ફિર ટિકિટ કટાવશે ફિર અને એ લગ્નનો તૈયારી
હા એ લોકો તો બો વાર ગાવ જસે. જ્યાં સુધી લગ્ન થઈ ને થી જશે અને ત્યાં સુધી એ લોકોને શાંતિ ની રહેશે
અચાનકથી થઈ ગ્યું ને એ બધું તો
હા એજ તો બો બહ એ એ બધું અચાનકથી જ થાય છે કોઈ કોના નસીબમાં શું છે એમ ક્યારે કોણ મલી જશે એ પણ નઈ ખબર પડશે
સાદી નવ લગ્નનું ડેટ તો બેઠી ગયો છે ગ્યારા નવેમ્બરનું
હા,
હમ્મ. કહે છે અમને પણ જાવા માટે ગામ, ગામ કેવી રીતે જવું યાર? કેટલો ખર્ચો થઈ જાય.
ખર્ચો પણ એક છોડ એક તો એ તો કાંઈની જવાનું છે તો જઈ શકીએ, એકતો તારી બેનનું છે ને.
હા એક મારી બેહેનની ડિલવરી છે ને યાર
હા એ તો કેતું છે એ તમે લોકો બિલકુલ ની જઈ શકો
એટલા જ એજ એજ સ બસ ઈ અહીંયા થાય તો ચાલી પણ જાય ગામમાં તો તો બોવ દૂર પડી જાય ને
અરે ગામમાં જવાનું તો હોય એવું ની મલે એમ જઈએ તો કેટલા બધો ખર્ચો એમ તો ભાડામાં જ અડધો ખર્ચો તો થઈ જાય
ની બોલ આ તું તો જાણે છે કે મારી મોટી ફેમિલી છે
હા મોટી ફેમિલી માં તો બોવ પ્રોબ્લેમ એક તો બધું સમાન વમાન લઈ જવાનું એવું તો નઈ મળે કે આપડે એક સુટકેસન બધુંલય જઈએ બધાનુ કપડા આવી જાય એવું નહી મલે બધાને એક એક જોઈએ પર્સનલ બધાને
એજ હા એજ મારા ઘરમાં એજ પ્રોબ્લેમ છે
હા મને ખબર છે ને મેં પણ ગાઉં જાઉં છું એવું જ પ્રોબ્લેમ થાય છે મારા સાથે
કઈ ની એક બે ના છે એની તેમાં જોઈશ
ક્યારે થશે એનું લગ્ન?
એનું તો ગ્યાન આમાં છે ને આ આજ વર્ષે છે
હા સારું છે આજ એમ એમ બોલે છે ને ચટ મગની અને ચડબીયા એવું
હા એ એ એ
સારું છે જ અ છોકરા સારું છે તો કઈ નઈ કરવાનું એમાં તો એજ પણ થઈ ગયું છે સારું જ કરીલેવાનું
હા એજ તો
હા વધારે લેટ પણ નહી કરો બંને રેડી છે તો એમાં શું કરી દે એ
હમ
તારું શું થયું?
મારું કઈ નહી થયું યાર મારું હજુ ટાઈમ લાગશે બઉ હજુ મારે બોવ ટાઈમ છે
પડતું કે નથ પડતું?
સગાઈ વગાય અબી ક્યારેય કાંઈ નઈ થવા નો એ તો પે લડકો આવી જાય તો ત્યારે ડિસાઈડ થાય ત્યારે મગની વાગની થાય અમારું
હા એ તો છે કાંઈની
આવશે કીધેલું છે કે જનવરી ફરવરી માં આવે કેમ કે મારી બેહેને બાતે કરેલી હતી ને
હમ
નાનલી બહેને તો એક બતાવી લું મને કે આ સિઝન જનવરી ફરવરી મે કહે છે એકે આવશે અને હમ સાદો સિમ્પલ નિકા કરશે આ લડકીને છોડી દેશે ઘરમાં એવું કઈ ચાલે?
એવું થોડી ચાલે એમ હા એનું પણ તો તારું પણ શોખ હશે ને કઈ ને કઈ કરવાનું એ
એજ તો યાર મારું પણ સપનું છે હું ઇન્સ્ટાગ્રામમાં તને ખબર છે કેટલો બધું રીલ સેવ કરીને રાખ્યું છે આવું કરું આવું કરવું
હા ટાઈમ ની થોડા ટાઈમ એ લોકોને લેવા કે એમ તો લગ્ન એક જ વાર થાય છે સારી રીતે જ કરવાની એમાં જ
એજ તો મારે પપા પણ મારા પપ્પા પણ આરામ થી કરશે કોઈ ટેન્શન નહી મારી જાંચ પડતાળ કરી લેશે
હા એમ પણ લગ્ન નું ફેસલો બહુ મોટો છે તો એમ વિચારી લેવાનું મળી લેવાનું જોઈ લેવાનું સમ એમ પણ ફોટામાં અને કોલ પર વાત કરીએ ખબર નહી પડે સામે આપણને તો જ ખબર પડે પેલા તો જોઈ લેવાનું પછી બધું ફિક્સ કરવાનું
એજ એજ
કાઈ ની અ સારું હશે તો તારું તું જેમ ઈચ્છે છે એમ એમ જ થશે
કઈ ની થઈ જશે આવશે તો જોઈસ
છે ને તું
ની વાતું તું ની કરવું યા
હા સગાઈ થશે તોને વાત કરશે એમ
એજ એજ આ સારું ની લાગે ને યાર
હા એમ બસા એ એજ મને પણ સારું ન લાગે એક વાર લગ્ન ફિક્સ થઈ જાય તો સારું
હમ મારી મોટી બહેન કરે છે આ પપ્પા કરે છે વાતો
હા બધા લોકો કરે છે ને એમાં શું હમણાં સગાઈ થઈ જાય તો પછી વાત કરવામાં પણ સારું લાગે છે
એજ એજ અને મોબાઈલ પણ ની મળે ને યાર મારી નાની બહેન ની મારી મોટી બહેન ની એક બેટી આવી છે તો એ બો પરેશાન કરે છે. છે અને મોબાઈલ લઈ લે છે તો મોબાઈલ મળે જ ની
હા એજ તો છે નાના લોકો ને મોલથી જોઈએ એ લોકો ખાય તો મોવાઈલ લઈને ઊઘે તો મોવાઈલ લઈને એ લોકોને મોબાઈલ જ જોઈએ તને ક્યારથી આપશે અને તું ક્યારે વાત કરશે
એ જ એ જ
કાઈ ની આરામથી વાત કરી લેજે એમાં શું બોટ
હા એ તો બો ટાઈમ છે અમારામાં ઘાઈ ની કરે યાર
હા સારું જ છે એમ એમ પણ જલબાજી ની કરવાનું બુરો થાય છે ઓર બતાવ તું કઈ નહી તારા તારા લગ્નને ક્યાં થી થશે અહિયાંથી થશે કે ગામ થી થશે
ની ખબર યાર ની અહિયાં તો ની થશે યાર એનું ફેમિલી તો બહુ મોટું છે ને તો કોલકાતા જ હિટ થાય
તો કેટલા કેટલા દિયર છે તારું
મારું દેવર બે છે અને જેઠ છે ચાર
હા એવું છે
સાત
અ નનદે છે કે નથી છે.
નનદ એક જ છે.
સારું છે તો.
અરે હું પાંચમી નંબર.
હા સારુ છે કાઈ ની એમ ફેમિલી તો મોટું છે.
એજ એજ અહિયાં ની આવી શકે.
તું પણ મોટી ફેમિલીની જ છે એવું નહી મલે કે તારા ફેમિલી પણ નાલ્લા
હા મારા પણ મોટી ફેમિલી છે.
હા એ એજ છે કે ઘરે એડજસ્ટ થઈ જશે પછી બીજાનું ઘરે શું થશે એ
હા એજ ડર લાગે યાર કેવી રીતે કરું શું કરું કાઈ તો ડર
એ બધું ટેન્શન નહી લેવાનું, હા જીજું સારું મળી જાય તો બધું સારું મલી જાય, એ બધું હેન્ડલ કરી લે.
હા મારી બેહેનના પણ એક મોટી ફેમિલીમાં થઈ ને! તો ડર લાગે છે બઉ કરે છે એ તો.
હમ્મ.
હમ એનું એનું પણ સાત ભાઈ છે અને ચાર એની નાના છે. મારે તો એકલી જ છે ને એને તો ચાર છે.
સારું છે તો.
એ પરેશાન થઈ જાય છે અહંયા તો આવે નહી.
કોણ? જે હમણાં લગ્ન થયું ને જેનું એક કે બે વર્ષ થાય.
એક વર્ષ થયું છે એનું.
હા.
હા આ આ નવેમ્બર આવે ને તો બે વર્ષ થઈ જાય.
હા.
હમ એનું મોટું ફેમિલી છે ને?
હા, હમા હમણાં ક્યાં છે તારી બેન?
એ ગામમાં છે સસરાલમાં છે તો.
ફાવસે ની આઈયા.
આવશે નવેમ્બર સુધી આવશે.
સારું છે કઈ ગુડ ન્યુઝ છે કે નઈ મલે?
હા ગુડ ન્યુઝ તો છે યાર મારે બે બે બેન નો ગુડ ન્યુઝ છે. મારી બે મોટી બહેનને તો બી બીજા આવવાનું છે એને તો પેલા જ આવવાનું છે. કેમ કે એને તો સપ્ટેમ્ ઓક્ટોબરનો ટાઈમ છે, એ તો આવી જશે અને બીજી બહેનને તો જાનવરી ફરવરીમાં આવશે.
તેને બબ્બે મીઠાઈ ખવડાવું પડશે.
હા યાર મિઠાવીશ મિઠાઈ કેમ બિરિયાની ખલાવીશ તને.
હા હા એ તો મેં લે લેવાની પાર્ટી એમાં નઈ મળે કે નહી લેવા.
નઈ નઈ યાર પાર્ટી તો તમે લોકોને હું આપવાની ટેન્શન નહી લો.
સારું છે તારા ઘરે નાલ્લા નાલ્લા આવશે.
હા ફંક્શન પણ રાખવાનું છે.
સારું છે કંઈ ને કઈ રાખી લેવાનું.
ગોદ ભરાઈ પણ રાખવાનું છે યાર તું બતાવ ને શું શું કરવાના ગોદ ભરાઈમાં આઈડિયા કઈ આપ ને?
પછી બતાવું.
ચાલ તો ઠીક છે.
હા હા પછી બતાવું એક મીટ કઈ કામ કરું છું. ચાલ ઠીક છે બાય.